હેલો.
હલો, બેન. કેમ હા, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કેમ છો મજામાં?
હું મજામાં છું.
હું ને તમારા બે, ત્રણ દિવસ ફોન અજ જ્યાર તા મૈ ઇજ તમે ફોન કર્યો આ માટે
પછો.
પછું છું, એમ ઘરમાં સબ ઠીક છે?
તો તમારો બાળકા સ્કૂલ રહી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે?
હમ્મ, ચાલુ થઇ ગઈ છે.
ઔર રાખીની તૈયારી થઈ ગઈ છે તમારી?
હમ્મ, હોય ગઈ છે અભી ખાલી સાફ સફાઈ કરવાના છે આજે.
હમ્મ.
મારી દેઢગી હોસ્ટેલમાં રહેશે ને.
હા. તરસો ચાલુ થયું તમારા ઘરમાં.
કોઈ છે ની.
હમ્મ. અ તમારી સાસની તબિયત ઠીક છે?
હમ્મ, અભી તો ઠીક છે.
હમ્મ, તમારી સાસની તબિયત ખરાબ હતી ને એ માટે
હવે તો ઠીક છે રાખતા છે.
અચ્છા. એમ બી પીની મશીન ખરીદી લ્યો ને તમે? એમ રોજ ચેક કરવાવું પડે છે મતલબ એમ બી પી ભી ચેક હોય જાય છે ને સુગર ભી ચેક હોય જાય છે.
હમ્મ, એ ભી લેવાના છે.
હા મારા ઘરમાં તો છે, મતલબ બી પી ની મશીન મારી સાસની. તમે ત ખરાબ હોય છે ને, તો એમ થાય બી પી ચેક કરી લીએ તો એને આ હિસાબ ચણાની દાળ. માંગુ આવી રી છું. એમ રાખીની શોપિંગ થઈ ગઈ છે તમારી?
હમ, સે ઓપિંગપ થઈ છે
હમ, મારી તો બાકી છે, મારી સાસ ને મતલબ બુખાર થઈ ગઈ છે ને તો એ માટે મતલબ હોસ્પિટલમાં ચેક કરવાઈ હતી એમ તો નોર્મલ છે, ની એમ ક છો કેી ફ્રી છે તો તમારી શપ કરવા દઉ છું, નહી તો મારું તો માનવેલ, પૂણા આવે છે
અમે તો સાફ સફાઈ કરવાના છે, ના, બાકી સબ તો વઈ ગયા છે
હા, એ મતલબ મારી, બી મતલબ સારો કામ થઈ ગયો છે એમ રાખી ખરીદવાની છે એ બારીશ રૂકે તો જાઉં મે છું રાખી ખરીદવા માટે આમ એક ખબર નથી કબજાવાનું છે એ મારી ગલી માં તો રોજ આય છે મતલબ વચવા વાળું લેકન એટલું મંગો બોલે છે બહત મગો બોલે સર રાખડી અ મને ખરીદવાને બહૂત બાકી છે મતલબ એ મારે મારે
મારી દીકરી તો બોલે છે જો મને કેય, નાવાના છે મન તો છે મન તો બના આ બડા ભાઈના
નથી મારા હાર મતલબ કે ઘરમાં નથી ભણાવતું મને ટાઈમ નથી ભણ તો આવે છે, મને રાખડી લેકિન મને ટાઈમ નથી મતલબ એ એટલે
હા રક્ષાબંધન છે ને ઓના વિ સાફ સફ બી કરવાવાના છે થીમે ત્યાં છે ને
હ, એમ નથી મતલબ એમ મતલબ કહ છું કે મતલબ રાખેડી તો આવડે છે મને ભણાવવાની લેકિન એ મારી સાસે એમ બુખાર ચડી ગયો હતો ના એ માટે મને ટાઈમ નથી મેલવા છે મતલબ બા
હમ્મ ઓના બી દેખવાનું છે ને.
હા તો એ માટે બધા માં એવો ઓ બરાઈ હતી બહારથી ખરીદી હતી મતલબ બહારથી ફરી જોવાની છે મને
અચ્છા. વડોદરામાં લઈ લો ઓ જગામાં સસ્તા મીલી જશે.
ના મારે પાસે એક માર્કેટ લાગે છે એ માટે જાઉ છું. તેમ આટલા
ચ
ના મેં ઝા દુકાન તો મતલબ ખરીદવાની છે એમ જાઉં છું તો જાઉં એ મતલબ મારી દીકરીનું એક જોડી કપડાં બી ખરીદવાનું છે લડ્ડુ ગોપાલ છે ને મારા ઘરમાં એ બી કપડા ખરીદવાનું છે ને સબ કરવાનું છે તો એમ છે શું કે એક દિવસ માટે હિ મતલબ મેં સારો શોપિંગ કરી દે ઓ હતું. એક દિવસ જાઉં ને લડ્ડુ ગોપાલ નું બી કપડા લવાનું છે. લડડુ બી રાખેલા આવાડ મારી ભી રાખ રાખી લવાનું છે અને મારી દીકરી હોય છે એનું ભી રાખી લાવવાનું છે. સબની અ રાખેડી લાવવાનું છે. મારા કપડાં બી લાવવાનું છે, મારા દીકરીને બી કપડા લાવવાનું છે, દીકરાને બી મતલબ સબનું કપડા લાવવાનું છે તો એમ સોચું છું એક દિવસ જવ અને લઈ આવું.
મારા તો હોય ગયા છે હવે ખાલી ઘરની સાફ સફાઈ બાકી છે મારા તો.
હમ્મ. એમ ખબર નથી મતલબ શું કરવાની છે એક દિવસ જાઉ તો જાઉ.
ચલ
હા થઈ ગઈ છે કણ
અટછાશું શું બનવવાનું છે
હ આવી દેખું હું મારી દીકરીને પૂછવાનું છે શું બણવાનું છે મતલબ એમ રાખીમાં
અચ્છા તાર દીકરી તો કેસે મ સ્ટડી ટેબલ લેવાનુ છે પડાઈ મા છે
હમ આવી મને ખબર નથી મતલબ સૌ કરવાનું છે તમારે થઇ ગઈ છે કામ
મારા તો શું કામ થઈ છે
હમ
અવે તો ખાલી મને ઘર સાફ સફાઈ કરવાનું બાકી છે બાકી સબ થઈ ગયા મારા
હા શોપિંગ થઈ ગઈ છે તમારી
સા ખાડી તો બા છે ઘરના સાફ સફાઈ અને ઓ હવે થોડા વાાગો બાકી સ તો મેં કરી લયા ને ભી થોડા બહ સાફ સાફ સફાઈ બાકી છે પણખા ના કરવાનું છે મારી દીકરી આ જઈ છે તો
હ એમ દીકરી હોય છે ને તો કામ કરવાઈ દે છે મતલબ
હમ
હમ દીકરી હો દીકરી લો કામ કરવાઈ લે છે કે દીકરા લોકો હોય છે એ કામ નથી કરવાય છે
અભી તો સબ કરવા અરે ઘરના કામ અરે દીકરાને તો ભી કહેવાનું છે મને શોપિંગ કરવા માટે હા
ઓ તમારી દીકરી ક કબ આય છે મતલબ હોસ્ટલસા
ના એને કાલ છુટી મિલી જાય છે મારી દીકરીને
કલ ટ્રેન માં બેઠી રહી ને આજ પહોંચ જાય છે
હમ ના મારી દીકરીને ખાલી છૂટી મિલી જાય છે એમ કાલ આવી જાય છે ઘરમાં મતલબ એ મતલબ મારી દીકરીનું જદ દૂર હોસ્ટેલ નથી એ પાસમાં છે હોસ્ટલ
મારી દીકરી ને તો થોડા સા દૂર છે
અમારી દીકરી ન ટાસ ન છે અમારે દિકકત નથી આપને આપ આવી જાય છે
હમ્મ, મને તો ખાલીઓનું ટિકટ કરવાની ટેન્શન ટેન્શન લેવાનું છે બાકી સબ તો
ના અમારી દીકરી પાસમી રહે છે. મતલબ દર જદા દૂર નથી રેવાય છે અને એને વીસ કિલોમીટર દૂર રહે.
રા ઘરા ના દોસ્તી આવવાના છે એના સાથે એ કરવાય છે પૂરા ઘરના સાથે
હમ્મ.
હા એમ બી શે.
હમ્મ.
એમ તમે ને બાદ મે કોલ કરું હતું ભાઈને.